શું તમને મારો અવાજ આવી ગ્યો છે?
હા હા બે આવે અવાજ.
હા, કેમ સો મજ્યામાં?
હા બસ મજામાં. તમે કેવું ચાલે છે અત્યારે બો, હા ત હમ હમ.
હમ, અત્યારે થોડું એવો માહોલ છે અને કઈક વિચારવું છે નવું કરવાનું કઈક.
હમ હમ હા એ તો બરાબર કારણ કે અત્યારે તો જોબ લાગવાની તો લાગતું જ નથી કે જોબ લાગે કારણ કે, ઘણી બધી એરીફાઈ છે અને ફુંગાવાને એવું બધું
હા હ. હ અત્યારે મંદીનો માહોલ પણ છે માર્કેટમાં અને સરકારી જોબમાં પણ બઉ બધાલી ભરતી પડે તેનાથી, દસ ગણા વધારે તો ફોર્મ ભરવામાં આવી અને માર્કેટમાં અત્યારે ફુગાવાની પરિસ્થિતિ પણ સર્જાય છે.
હા હા. તેના કારણે આવું બધું થાય છે એટલે આપડે કઈક આગળની બિઝનેસ કઈક સ્ટાર્ટઅપ એવું કરીએ કોઈ વિચાર કરીએ આપડે. કોઈક અમુક બિઝનેસ વિશે વાતચીત પણ કરીએ કે શમાં સ્ટાર્ટઅપ કરવું એ.
હા હ હું પણ એજ વિચારી રહ્યો હતો કે કઈક નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરીશું. નાના પ્લેટફોર્મ થી જે આપણે મોટા પ્લેટફોર્મ સુધી લઈ જઈ શકે અને અત્યારે ટ્રેન્ડિંગ હોય, એ માર્કેટને અનુરૂપ હોય, એવો કઈક
હા.
બીજનેસ વિચારીશું.
હમ હમ, હા એ પણ બરાબર છે.
અત્યારે અત્યારે માકેટમાં અનેના બિઝનેસ છે નાના પ્લેટફોર્મ પર અને મોટા પ્લેટફોર્મ પર. અને માર્કેટમાં ઘણા બધા જે માણસો છે પોતાનું પગને બેઠા છે પરંતુ આપણે નાના બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તો ક્યાંથી શરુ કરવું અને ક્યાં સુધી લઈ જવું અને કેવી રીતે થાય એ બ જે બતી પ્રો શશેષ હોય એ બધી વિચારીને આપડે એવો બજેટ ફ્રેન્ડલી અને માર્કેટમાં અનુરૂપ હો એવ બિને સ્ટાર્ટ કરીએ.
હમ હમ હા બરાબર તો તેવા કોય તમને કોઈ પાસે વિચારો હોય તો જણાવો કે આપણે પણ સ્ટાર્ટઅપ કરીએ નહી તોર બાકી તો આગળ કઈ એવું લાગતું જ નથી કે સક્સેસ થઈ શકી જીવનમાં. સ્ટાર્ટઅપ કરવાની જરૂર લાગે છે, અને અત્યારે પણ એ ઈ આઈને ઘણું બધું આગળ જતું રહ્યું છે એટલે.
હ એ દ્વારા માર્કેટ તો બો આગળ થયું જ છે, અને એ આઈ નું માર્કેટ પણ આ માર્કેટ જે એ આઈ નું જ છે, અને ધંધો પણ એ રીતના જ ધંધો પણ એ રીતના વિચારીશું કે જેનાથી જેનાથી કઈક નવું જાણવા મળે અને માર્કેટમાં અ કઈક ન કઈક નવું કરી શકીએ એમ માર્કેટને અનુરૂપ હોય અને જેના માર્કેટમ વધારે પહોચ હોય એ રીતે
બરાબર હા એવું કરી શકીએ આપડે તો સારું રેય એમ નહીતર અત્યારે અમે એ આઈ જે પ્રમાણે આગળ ચાલી રહ્યું છે. તે પ્રકાર તો આપડે જો એ આઈથી કરીએ તેમાં તો લાગતું જ નથી કે કશુ થશે તો જો નોર્મલ જે વેબસાઇટ વગેરે જે આપડે એ આઈમાં કામ કરીએ તેમાં કે વેબસાાઈટને એપ્લિકેશન વગેરે બનાવવાનું હોય એ અત્યારે એ આઈ એના સપોર્ટ થી તો એકદમ સિમ્પલ જ થઇ ગયું છે. એમાં તો એવું લાગતું જ નથી કે ઘણી બધી મથામણ પણ કરવી પડે તેના માટે જો કદાચ આ આપણને એ આઈ ન નોલેજ હોય તો બધી ખબર પડી જાય
હા અત્યારે એ ઘણા બધા પ્લેટફોર્મ ઉપર અ કામ કરી રહ્યું છે, જેમ કે હવે જાણે કે આપડ દુકાનનું પોસ્ટર બનાવું છે. તો એ એમાં પ્રોન્સ નાખીને દુકાનનુ પોસ્ટર કે કંઈક નવું કઈક એડવર્ટાઈઝમેન્ટ કરવી હોય તો એ આઈ દ્વારા સરળ બની છે. અને જેમ કે જે મેન્યુઅલી થતું હતું અને જેવા કે અ માઈક્રોસોફ્ટમાં કામ કરીને એ રીતના એમની એપ્લિકેશનમાં કામ કરીને જે પ્રોસેસ બો તેને અગવડતા પૂર્વક હતી કે આપણે એ દ્વારા સરળ બનાવી શકીએ છીએ. પરંતુ એ આઈ નો ઉપયોગ કરીને આપડે કઈક એવો બિઝને સ્ટાર્ટ કરીશું કે જેનાથી આપણને અને બ માર્કેટને બે ને સરળતા રહેે અને બં બને માં ટ્રેન્ડિંગ વસ્તુ નોકરી જ રહે
હમ હમ હા એ વાત સાચી તમે હા એવું કરી શકીએ તો થોક જે આપડે ન્યુ આઈડિયા જે વિચાર કરીએ તેમાં પણ સારું રહેશે અત્યારે માર્કેટમાં જો જે વેબસાઇટ વગેરે કોઈ બનાવા આપણને આપે તેની તો અત્યારે માર્કેટ એકદમ ઘટી જાય છે, એવું મોબાઈલ એપ ડેવલપમેન્ટ ગ્રાફિક ડિઝાઇન વિડીયો એડિટિંગ ગ્રાફિક ડિઝાઇન એ આમ તો કરી શકીએ અને કઈક જોયે આપડે એ આઈ ને તેમાં આપડે આમ તો સારું જ છે. તો કદાચ સોશિયલ મીડિયાનું જે મેનેજમેન્ટ હોય સોશિયલ મીડિયા જે મેનેજમેન્ટ આવે કાતો સાયબર સિક્યુરિટીની સર્વિસ ડિજિટલ માર્કેટિંગ એજન્સી એ એ વગેરેમાં જઈએ તો એમ તો સારું રહે પોતાનું સ્ટાર્ટઅપ પણ એમાં કરીએ તો ચાલે જે કોય ચેનલસ વગેરે બનાવે તેવું બધું
હા એ વાત તો સાચી જ છે, અને બીજા ઘણા બધા બિનેસ છે, જે મા કેટમાં અત્યારે ચાલી રહ્યા છે, અને આપણે નવું સ્ટાર્ટઅપ કરીએ તો આપણે નુકસાનના જાય પરંતુ સ્ટાર્ટઅપ માટે આપણે અ કેવાય કે બેસિક સ્ટ્રકચર અને માર્કેટના રૂલ્સ પ્રમાણે કઈ રીતે માર્કેટ કામ કરે છે અને માર્કેટમાં. સાની વધારે જરૂર છે, સુ માર્કેટ શું માંગી રહી છે, એ પ્રમાણે એ બેસ ઉપર કામ કરીએ તો આપણે નવા નવા સ્ટાટીગં બિઝનેસને આગળ વધારી શકીએ છીએ જેવું કે અત્યારે નાસ્તા પાણીનો જે બિઝનેસ છે એ બહ વધી ગયો છે. અને આપે નાની ફૂલ સ્ટોલ. થી ચાલુ કરીને મો હોટલ સુ પણ રો ક્રએટ કરી શકીએ છીએ.
હમ હમ હા એ વાત સાચી અત્યારે તો. જે કોઈ પણ એને જે આવું નાસ્તા વગેરે બનાવતા હોય. તેઓ પણ ઘણું બધું કમાતા હોય છે કારણ કે તેમાં આવક વગેરે વધારે હોય. પણ પબ્લિક ને જો કદાચ તમારે હોટલમાં કદાચ કોઈ એવું કેફે વગેરે. બનાવ અને એવું સ્વાદિષ્ટ છે કદાચ ખાવાનું બનતું હોય. તો બહારની પબ્લિક પણ આવતી હોય છે અત્યારે પણ ઘણી બધી એવી હોટલો પણ છે. કે જ્યાં બહાર બહાર ના લોકો પણ ત્યાં જમવા આવે કારણ કે ત્યાં આગળ. જે સ્વચ્છતા અને બધું પણ એવું સારું હોય છે. સારું બજેટ ફ્રેન્ડલી હોય તેના કારણે પબ્લિક પણ વધારે આવતી હોય છે. એવું આપડે કદા સ્ટાર્ટઅપ કરીએ તો એમાં પણ નાસ્તામાં પણ વધુ સારું એવું રહે
હા એમ કે નાસ્તા પા બ અ બીજાધું ખાણી પીણી ન બિઝનેસ છે એમાં તમે વિદેશી ઓથેન્ટિક અને સાથે ક્લનંગ સાથે તમે સ્ટાર્ટઅપ કરો. અને સારું એમ્બિયન્સ એવું ક્રિએટ કરો છે લાઈટંગ બાઈટંગ પોસ્ટર્સ. જેનાથી પબ્લિકને આકર્ષણ મળે સાર ટેસ્ટ અને. પ્રોપર સુવિધા મળે તો તેથી. આપણો ધંધો એક સરળ અને શાંતિપ્રિય ધંધો. સ્ટાર્ટ કરી શકીએ અને એવો કે માર્કેટની માંગમાં પણ વધારો થઈ શકે.
હમ હા એ બરાબર છે જો આપડે જે નાસ્તા ન કદાચ વાત કરતા હતા. એમાં તો નોર્મલ બિઝનેસ અત્યારે તો એવા ચાલતા હોય કે ચા કોફી. કવન ઢોકળા સમોસા કચોરી ભજયા. દાબેરી વગેરે આવું બધું પણ ઘણું બધું ચાલતું હોય છે એ. કોઈક આપણે શહેર વાળા વિસ્તારમાં પણ. આવો કદાચ પોતાનું સ્ટાર્ટઅપ કરીએ જે બેઝિકર. તો ચાલે ચ્યાર બાજુ પછી બીજું પણ આપડે જે વગેરે કોઈ ઉમેરું હોય તો એ પણ બ કરી શકી એમ બ્રેકફાસ જે હોય એવું બધું સવારે વેચી શકાય જે ઉપમાન ઇડલી એવું બધું આવેને છે વળણેકલાન સેન્ડવીચને એ બધું પણ કરી શકીએ ચાર વાર અને એમાં પણ પછી એવું લાગે કે આપડે બીજું પણ એડ કરવું છે તો પોતાની એક સારી એવી એને જે દુકાન હોય તે પણ ખરીદીને ત્યાં આગળ પણ જે પાઉભાજી વડા વડાપાવ દાબેલી એવું બધું પણ એને બનાવે શકે અત્યારે માર્કેટમાં કેવું છે કે પબ્લિક ને નવી નવી ખાવાનું ઘણું બધું ગમતું હોય એટલે કે પીઝા બર્ગર ને ફન્કિન આવું બધું એને બનાયું તો પબ્લિક પણ આવશે અને એવા એરિયામાં રાખીએ કે જ્યાંથીને પબ્લિક ઘણી બધી આવતી હોય એ ત્યા એટલે દાખલા તરીકે આપડ શહેર વાળા વિસ્તારો હોય જ્યાં આજુબાજુ કોઈ એવી ઓફિસ વગેરે હોય કે કોલેજ વગેરે હોય તો ત્યાંથી પબ્લિક આવી શકે છે પોતાનું સ્ટાર્ટઅપ પણ આગળ વધી શકે છે
હા એ તો છે જ કેમ કે ખાણી પીણી ન બઝનેસ તો બઉ નાના એવા બે બજેટથી ચાલુ થઈ શકે જેમ કે દસ હજાર કે પંદર હજાર થી આપડણે એને સ્ટાર્ટ કરી શકીએ છીએ પરંતુ અત્યારે બીજું માર્કેટમાં બીજું આ રેડીમેન્ટ કપડા ની પણ એટલી ડિમાન્ડ છે કે પબ્લિક અત્યારે સારા કપડા પહેરવા માંગે છે એ પણ બજેટ ફ્રેન્ડલી હોય એ એ ટાઈપ ના કપડા માર્કેટિંગ કરી એ પણ સારું અત્યારે ચાલી શકે છે એવું કે આપડે કપડા કસ્ટમાઈઝ ટી શર્ટ રિસેલિંગ કરી શકો અને કસ્ટમાઝ શર્ટ એડ સારા ભાવમાં કપડાં પણ વેચી શકો છ તેથી આપડો બિઝનેસ સરળ અને માર્કેટ તમારા અનુરૂપ બેસે એવો થઈ શકે અને માર્કેટ ની માંગ પ્રમાણે આપણે આ ફેશન પ્રમાણે કપડા ન સ્ટાર્ટઅપ કરી શકીએ પણ અત્યારે એક બેે સ્ટેટિંગ
હમ્મ હમ્મ ના એ પણ વાત જુદા તો અહીં થી કપડાં ની વાત કરો છો. તો અત્યારે તો જો શહેરી વિસ્તારમાં આપડે આવું બધું કરીએ. તો સારું રહે કારણ કે જે અમે લોકો હોય. તેમને નવા નવા ક કપડાં પહેરવાનું ગમતું જ હોય છે અને આપણે પોતાની તે દુકાન હો તે આગળ પણ એવા સારી ક્વલિટી અને બ્રાન્ડેડ કપડા રાખી તો પબ્લિક ઘણી બધી આવતી હોય ને તે અમીર લોકો એ તવો શું કરે કે એ કપડું હશે તો લગભગ સા સાત થી આઠ વખત જ પહેનશે ત્યારબદ પછી તે બીજું ખરીદ સે એટલે તેના કારણે આપણે એવા પ્રકારના જે કપડા લઈએ કે તેમને વધારેને વધારે ખરીદી જાય એમ. એ પ્રકારના એવા કપડાં લઈએ તો બધુ સારું રહે ને અત્યારે આપડા જેવા વિસ્તાર માંરહીએ તે વિસ્તારમાં જેવા પ્રકારના કપડા ની માંગ હોય તેવાને કપડાં લઈએ ને બને ત્યાં સુધી જે નવી નવી કોઈ ફેશન વગેરે આવતી હોય કપડાં ની તે પણ લાવીએ જે વેગી જીન્સ ને બુટકટ જીન્સ જે આવે તે બધા ને આપડે દરેક પ્રકારના એક જ દુકાને રાખીએ તો એમાં પણ સારું રે ને આપડે ધ્યાન એ રાખવું પડે કે આજુબાજુ કોઈ હરીફાઈ વગર વા કોઈ ના હોવું જોઈએ તો સારું રહે.
હા એ તો સાચું જ છે અને અત્યારે બધાની ડિમાન્ડ છે જેવી કે ફોન ફોનની ફોન તો બહુ કોસ્ટિક બિઝનેસ છે એ પરંતુ ફોન એસેસરીઝ બિઝનેસ છે. એ શાંતિ અ સરળતાથી થઈ શકે અને નાના બજેટ તે મજા સ્ટાર્ટ કરી શકીએ છીએ. જેવું કે સા ફોનની સ્કીન છે પછી કવર્સ છે. આ ચાર્જર્સ છે. એવા અનેક પ્રકારથી આપણે નાના પ્લેટફોર્મથી ફોન એસેસરીઝ ના બિઝનેસ પણ ખોલી શકીએ છીએ ત્યાં જ. ફોન અત્યારે બધા માર્કેટમાં વધારે વા વધારે પડતો આપડે ડેલી ઉપયોગમાં ઉપયોગ કરીએ છીએ તેથી જ ફોન ના સંક્ષણ માટે ફોન સ્ક્રીન ગાર્ડસ કવર્સ એ રીતના આપણે એ પ્રમાણે બિઝનેસ કરીએ એ બિઝનેસ પણ બે બે ને સેલિંગ પ્રોડક આપે વેચી શકીએ જેવા કે નવા સિલી પણ કવર આ થી નવી ડિઝઇનમાં તો તેથી આપણે એ પણ બિઝનેસ આગળ વધારી શકીએ. અને ફોન એસેસરીઝ તો અત્યારે બધા નવા નવા ફોન લે છે જેથી એ બિજનેસ પછી એ બિઝનેસ પણ સારો સારો રહી શકે છે.
હા તે મોબાઈલની જો વાત કરો છો તેમાં પણ આપડે એક હજાર સ્ટાર્ટઅપ કરી શકે કે મોબાઈલની શોપ આવે તેમાં. કે બધા બધી જ કંપની ના આપડે મોબાઈલ રાખીએ જે કે વિવો સેમસંગ છે, સામી એપલ, મોટરોલા, રિયલમી આ બધા વગેરે મો મોબાઈલ ને જે ફસ્ટ જે પેલા મોબાઈલ આવે નેય. તેની પણ દુકાન રાખી, અને બાજુમાં એવું પણ કે સેકન્ડ હેન્ડ મોબાઈલ કે જ્યાં મોબાઈલ રીપેર વગેરે પણ થઈ શકતા હોય. એવી બધી પણ સુવિધા રાખેએ તો આ તમે મોબાઈલ જે એસે તે રીતે વાત કરતા હતા કવર ને ચાર્જર યરફોન પાવર બેેક મોબાઈલ સ્ટેન્ડ આ બધું પણ કરીએ તો એમાં પણ સારું રહે. કારણ કે જો મોબાઈલ વેરતી આ બાજુ થી ધારો કે કોઈ આઈફોન લઈ જશે તો તેની સાથે કવર તો મળતું જ નથી. કવર કદાચ કવર મળી જાય છે પરંતુ ચાર્જર નથી મળતો એટલે આ પ્રકારનો